હા.
ભૂલ થી વિજે ને બદલે તને થઈ ગયો કરી લેવા આજ બીજું
આઠ સાગડ એક
અરે નહી વિજયને કરવા અમાં જીજાજીને કરવા- કઈ ને તો તોને થઈ ગયો ભૂલથી બે નું નામ હરખું છે ને
હા
હ તો કર લે બીજું હું
ઓળ-
ચાલુ રેય ઓલી વાત ઉડી હોય તેને દઈ દે લાઈટ સી કરીરી શીખવાડી દું-
એ તો શું કરે
મા છોકરો અમાર છોકરો છે ને સ્કૂલ નું બેગ ભરે છે. સવારે સ્કૂલમાં જવા માટે
કેટલા માં હું ભણે?
મોટો થઈ ગયો અમારા છોકરો ભણે પાંચમો મોટો થઈ ગયો પાંચમું પાંચમા ધોરણમાં છે. તો અરે બહ જ હોશિયાર છે. તો
હોશારજ ચગલાનું ટો
બહ અજારે જ દુનિયા નો હોશિયાર છે એ તમારા છોકરો હોશિયાર ન એવું હોશિયાર છે ભાઈ- છુંટને દાત ચાઢ એ આકડી જ કેતો તો હા એટલે છેટો છે. પણ હું બોલું આંભળે ને મારું એમ કે તું મારા હ ખોટાબના-
હમમ જજ
ટુકડા હું વાતુકડા હું કરી હા બધી સમજી ગુજરાતી- ઈ બેગ ભરે ત એજ કે દાંત કાઢે મારા શું ખોટા પાના બેગ.
રમાણ હું કરારે
એ એરિયા બેઠા રાજુમાં છે. નવીલા
મજ લ ઓલામાં જાય કે નનેવી કોલે
હમ બીજા એને શ બીજા અમે રાખ્યો કોને
હમ
એ છે.
એ
બીજા ત રાખે એમ છેે નહી એને તું ક્યાંક હોય તો કે છે. અ
હમ
તમારી પાછુ મને એવી જગ્યા કે અહં દરિયા કિનારે ઉભા રહેે બીજું હ હમ -યા કઈ નવીન કોલેજ નથી? હમ તો થઈ ત્યાં કઈ કોલેજ નથી ને એવી.
ડ હ
હમ કોસ્ટગાર્ડમાં શું કામ કરવાનું?
બધું કરી છેત્યાટ નક, અ તો નહી હોય. વસ્ટ્લેટ તો દરિયામાં હોય?
ત દરિયા કઈ કઈક લઈ જ બીજું. ઘડીક દરિયામાં ધ્યાન રાખે ઘડીક ટેકનિકલમાં ધ્યાન રાખીને હાલે કાઢું બીજું.
કર હમે જાતા ખબર છે. આ આખથી ભૂખ ન લાગે એ ઉલટ થાય. હ એ તો પાંસઠ કિલોમીટર જતા ને. રિલાયન્સમાં ન જતા, એ પા કિલોમીટર થ હોય અમારી બો કિનારા આવે કોઈ. અમને નાની બોટ માં બેસી જવાનું. એમાં ચળી ને પછી પાછી નાની બોટલ બીજાને લઈને મૂકી જાય ઓલે અ આવે. કવષ દ મહિના દ રહ અશ ખૂટી જાયને કો કરી એ, બરો આવે. મજ ત એનો આવે, એટલે કચ્છની વખત છે ને મોચમાં હમે. લંપાણા ચક કિલોમીટર ઉપર થઈ. અમે કચ દેખા તો હોય ને આ બાજુ જામનગર હા. અમને ક જ દેખાતું એ ખાડો નથી આમ. બે બાજુ હર ખોડ્યા ખાતું હોય આ બાજુ.
છે હમ હમ છે, તો ઓ બસ ચોલું આવી જાય ને, બોર્ડર.
ખબર ન પડે કેવું છે આમાં દીકત છે કે, આ જામનગર બાજુ ડભો ને, તો ટાવર આવતું હોય વોટ્સઅપમાં મેસેજ ના થઈ જ.
તમારે ત્યાં સુુંધથી જવાનું એમ અંદર જવાનું હોય?
અમે તો બોટમાં જ રેવાનું હોય, એ બોટ ન્યા જ હોય.
હ
તો કઉ કિનારે આવે, દ અત્યાર નઈ પેલા મારી અરે તો ખાઈ પીને હું તું રેવાનું. કઈ કરવાનું જ નહી, સ્પ્રિંગ વાળા ગાઈડ લાવવાય. બોટ ની અંદર સ્પ્રિંગ વાળા ગાઈડ લાવવો હોય ને. સેત પલાંગ હોય અમર એ નિ પ ચ જો એ ફડ ડાઉનલોડ કરી જવાનું.
અંદર કઈ ટીવી કેવું કઈ ન હોય?
ટીવી હોય પણ એ પેનડ્રાઈવ વાળ, પિક્ચર પંદર વીસ કોક નાખી આવે ને એ, ના પડ રને પડ. ખાલી થાય તો અમારા દવા કોક જાતા હોય ફરી જ આવે. અને નાસ્તા ના ડબલા ડબલા પડ્યા હોય જે ખાવું હોય તો. શ ખા દા ફ્રીજ પૈરા. હા અમાર હાથું હોય બધામ તો વિસક જણા હોયયને બોટ વાળા બધા.
ના તમે પેલા તો પણજ ને કિનારે કિનારે જ ફરવાનું.
એ તો તને નોકરી આવે હું વધારે આમ જ રહું અંદર એસી વાળી હોય ને.
હમ હમ.
પેલું રેવાનું પણ ઓલો કરંટ હોય ને દરિયામાં મોજા ને અત્યારે હોય, કુલર થી હોય. ક્યાંય વીચા નીચા બહાર નીકળો ને, પકડીક આપ જવાનું ઉલારી નાખે, અને પેટ માં ગડબડ થઈ જાય. ઉલ્ટીન ઉલ્ટી નકા નઈ મ રેપપુર ન.
પાણી ને દેખાતું હોય ને બધું એ.
હું કઈ જાઉને તો એમ બાદડો હ. એમ નાહી ઊંચા નીચી થાતી હોય ને એટલે પતે અનુભવો કરે ને
હમ.
તો ખબર નવું આવે ને નોકરીમાં, એક દી કરી ગય. છ કલાક ઉતોધ રે વટનો. ઉતારને તો ઓછો વાંધો હવે ઉભો થયો ને આમ રોદાર ને એ તા ઉચુ જાય નેઠ એ ચોવીસ કલાક થાય. એટલે મનતો ન આવેને ઊભો થયો ને એટલે ગયો ભૂખ લાગે નહી ખાવાનું તો સારું સારું હોય.
ક્યાં ભૂખ નો લાગે અહીંયા અંદર?
ઓ ખંડ લાગે જ નહી પેપમાં હોય કાઢ નાખે બધું.
ઓ અહી એટલે ઉલટી થઈ જાય.
હા.
આખમ આપણા આખું આપડું શરીર હોય ઈ આખું આમ મૂચક ના થતું હોય ને?
થોડીક જે રીતે અમે ઊભા થઈને આમ બાથરૂમ બાજુ જાઈને તા પેતમાસ ઓલું થાવા મડે.
હ
ઘણાય તમારે પૂગી નતા હકતા પોચમાં કરતા, મારે કોઈ દી થઈ નથી. નાફાય. માધ પયાર નવું એમ માધર મને મદર, હું તન દી હુધી રેતો અમારે ચોવીસ કલાક હોય. પહી બે દિન હોક હોય બે દિ ઘેર આવ તો પછી કઈક ઘડયે ઘળયે કંટાળવા પછી બે જણા હામક બોટલો.
હમ્મ, હમ્મ.
એ મારા પછી ચડવાનું હોય ને આજ હું મારી ચોવી કરલવ.
હમ્મ.
ઈ પછી એને બીજો ધ્યા નક લ્યા. એટ ચાર દિન ઓક મળે. પછી મારી એની ઈ કરે ને પછી મારી આવતી એ પાછું એ કરી દે એમ. આમાં આમા બે હોમ સારધી મળી જાય બેથી કરી લઈથી કરી ગેલશુ.
હમ્મ, પોતાને કઈ ન થઈ?
ટેવ પડી ગય હોય ને એટ વાંધો ના આવે પૂ કરંટ હોય ક થઈ જાય પણ તો એ વાંધો ના આવે.
હમ્મ હમ્મ.
પણ બધા જેમ બાંધો નતો આવતી, અત્યારે હોય ચોમાસામાં તો મામ વારો હોય હો કોઈ તૈયાર નો હોય. ઉનાળો અને શિયાળામાં તો એમાં જત વધારે બધે મારે દે મારે સોમમાં હો એટલે હાક પછી વીરક દી એનો. કિયામ બદલાવે બધા વારો આવે ની પ્રમાણે. ફરજિયાત બધા જવાની, પછી હું કોકની જે પાછો હું નનેવ રે હા હા હું પાસે બીજાને જ રહી જાવ એમ. ખાલી બદલા બદે નોકરી હું કરું ને મારી આ બીજી કરે બારું બેાઈ.
હા.
સીપો આવતી હોય ને મોટી મોટી. હમ્મ, મને કઈ દેખાય જ ની. સીપું હોય એ ખાલી થતી હોય. દરિયા માંથી ગુંગરા માલ નાખ દે ને અંદર વહી જે દહ કિલોમીટર એસ પી એમ કેવાય ને.
હમ્મ.
આપડે પાણી મોટર લેવું હોય પણ એ મોટું કર દેવું હોય આપડું. હા કેસને કે અમ્મા ઉબર દે. મોરી સીપ માંથી ખેતી નાયકો અંદર મોટા ભુંંગરા હોય. એવા પાંચ છે એમાં મકાઈ ને મકોડો લાવે બે માં ડીઝલ ને પેટ્રોલ આમ બહાર જાય એમ પાછું ભરાય જ ગાય. ફરે ની બસ સુઈ દ સુઈ આમાં તેની સુરક્ષામાં હોય પણ ત્યાં એની આજુબાજુ કઈ આવે.
અંદડી જ એક દિન.
જવે તો બીજું નામ નો લઈ સો એ કલાક નીકળે આમ આમ કઈ કોળુ મળે તેમ હોય ને પોલીસ વાળા
કે ભાઈ ઉલટી કરી કરીને લાંબા થઇ જાય તો તો. બીજી વાર કઈ હતી નામ જ ન લઈ કાલે મારે જાવું છે કા મામા ને.
હમારે કઈક ડેમો હોય ને વરસમાં એક વાર ચાર પાંચ પોલીસ વાળા આવે. એ હુંતા દે ગોદડા ઓટી ને ભરી મૂકે ખાધા વિના ને ઉલટી કરે ને હું કરે. ચોવીસ કલાક હોય તોય ખાલી એકધી જ હોય. ને કઈ ફાવે તું કોઈને નો ભેગું ના એના પછી શરૂઆત માં તો હું કરતા ને બહાર નીકળીને ઘેરયને ત આવ ત્યા તને આમ ફરતું જ હોય મગજ તો બેઠી હોય ને તને લાગે કે હાલુ છું.
હમ્મ હામ.
ચોવીસ કલાક એઈલા હોય ને એટલે એવું થાય.
હુઈ ગયા કે. બધા એ હજુબજુ વારા વટાણ.
હમ્મ ને અમારા ત્યાજ થાયને રાત ભર જગ ઉજ પડે.
હા હું અહીંયા અમારા છોકરા ને લેસન કરાવુ પછી ફોન કરું આગળ ઘડીકડીને પાછો. રાખવા મને.
હા થઈ ગયો.
હા.
હમ્મ.